હાલો.
તો મજામાં.
હાલો.
હા હા આવે છે અવાજ આવે હા આવે છે આવે છે. તો આજનો ઓફીસ છે કે આપણું જે રોજિંદા જીવન નું કાર્ય હોય છે એ રોજિંદા જેલી વિશે આપણે કે માહિતી મેળવીશું તો બરાબર છે, હા.
હા.
હા તો આપડે રોજિંદા જીવનમાં થવું જોઈએ તો રોજિંદા જીવનમાં તો સવારે જયારે આપડે ઉભા થઇ જાય છી ચાર વાર પેલા તો ચાર વાગે પેલા તો બ્રહ્મ મુહૂર્ત માં જાગવું જોઈએ ને પછી ધીમે ધીમે સ્નાન તરફ પ્રયાણ કરવું જોઈએ જેનાથી સ્નાન કર્યા બાદ પછી આપડે યોગ્ય અ ટુવાલ વડે એને લૂચવું જોઈએ જેનાથી ત્યાર બાદ આપડે જેટલું બને તેટલી વેલી તકે પછી ભોજન લેવું જોઈએ અને યોગા છે કે કસરત છે કે દોડો વા જવું દરી આવું કરવી તમારે શું રોજિંદા જીવનમાં શું તમે છે થોડાક ઉપર આવી જવાનું કેમ કે રોજિંદા જીવનમાં ક્યારેક હા હા એટલે તમારા શું રોજિંદા જીવનમાં શું તમારે બની રહ્યું છે
અ સાચી વાત છે હવારે જગા ઉઠીને આપડે અ મેડિટેશન વગેરે કરવું જોઈએ છે આનાથી આ મેમરી પાવર વધે છે અને હા સમય મળે તો યોગા વગેરે બધું કરવું કરવું જોઈએ. અને આપડે સવારે પાંચ દસ મિનિટ પેલા તો આપડે આ ખો દિવસ શું કરવાનું છે એનું ટાઈમ ટેબલ બનાવવું જોઈએ જેથી આપડો ખાલી ખોટો ટાઈમ વેસ્ટ નથી જતો. અને આપણે સારી રીતે આપણું કાર્ય અ પૂરું કરી શકીએ છીએ જેનાથી આપણે આપણા બધા ટાસ્ક પૂરા કરી શકીએ છીએ અને અ આપડે કોઈ અ કોઈ જગ્યાએ આપડે સફળતા મેળવી શકીએ છીએ.
બરાબર છે બરાબર છે એટલે અમુક જીવનમાં અમુક જે ઈચ્છાઓ હોય છે. કે જે પૂરી થતી હોય છે એટલે કે જીવન દરમિયાન સવારે વહેલા ઉ ઠીને નાસ્તો કરીને પછી પોતાનું જે કોઈ પણ કાર્ય હોય છે એ પૂરું કરતા હોય છે જેમ કે ધંધા થી માર્ગે સંકળાયેલો વ્યક્તિ પોતે ધંધા એ જતો હોય છે અને બીજા ઘાબધા લોકો હોય છે જેમ કે નાના છોકરાઓ હોય છે તે શાળા એ જતા હોય છે એટલે કે પોતાના જીવનમાં કઈક ને કઈક પોતે સવારે વેલા ઉ ઠીને પોતાના શરીર માટે કઈક ને કઈક સમય ફાળવી અને પોતે ધંધે ધંધારથે જતા હોય છે એટલે ત્યારબાદ સવારે આઠ થી સાત થી આઠ વાગ્યાની વચ્ચે દરેક લોકો પોતાના કામ ઉપર જતા હોય છે અને ત્યારબાદ દરેક લોકો છે એ ધંધારથે જતા હોય છે અને ત્યારબા
લેતા હોય છે જેમાં ભોજન ની વાત કરીએ તો ભોજનમાં યોગ્ય સમ પ્રમાણે તેઓ દાળભાત શાક છે રોટલી છે, પુરી છે, માખણ છે, દહીં છે. વગેરે જેવા પદાર્થો સેવન કરતા હોય છે, જેનાથી આર્થિક રીતે તેને ઊઘ આવી જાય અને પોતાની શરીરનો થાક છે. તે બે લઈને તયા સુધીમાં તે લઈ શકે છે, અને ત્યારબાદ એડા લોકો સાત થી આઠ વાગ્યા આઠ કલાકના ધંધારથી કામ કરી અને પાછા ઘરે આવે છે, અને ત્યારબાદ પાછા યોગા કસરત કરતા હોય છે, જેનાથી શરીર ને ભૂખ લાગે અને તુસ્તી મળે આથી પાછા રાત્રિ ભોજનમાં થેપલા, દહીં વગેરે જેવા સેવન કરતા હોય છે. અને તયા લોકો ગોલા ખાવા જતા હોય છે, ને કરતા હોય છે, અને પૂરતી ઊંઘ જણાવ્યા પ્રમાણે પ્રતિ ઊંઘ આઠ કલાકની હોય છે, તો સમય શું કેશો એના વિશે
હા બરોબર છે, કારણ કે અ બધાની દિનચર્યા અલગ અલગ હોય છે, જેમ કે કોઈ અ સ્ટુડન છે, તો એની દિનચર્યા અલગ હોય છે, પછી કોઈ ધંધારથી છે, તો એની દિનચર્યા અલગ હોય છે, પછી કોઈ જોક જોબ વગેરે કરે છે, તો એની દિનચર્યા અલગ હોય છે, એમ બધાની દિનચર્યા અલગ હોય છે, જેમકે કોઈ સ્ટુડન્ટ છે, તો એને સવારે અ મોર્નિંગની સ્કૂલ હોય તો સવારે જ જાગીને સ્કૂલે જાવાનું હોય છે, અને અ પછી બપોર પછી અ એના હુ કેવાય ટાઈમટેબલ પ્રમાણે અ સુઈ જાય પછી પાછું જાગીને વાંચવાનું ને એની ટાઈ દિનચર્યા એ પ્રમાણે હોય છે. અને કોઈ ધંધારથી વ્યક્તિ છે, તો એની દિનચર્યા અલગ હોય છે, અને હવા સવારે વહેલું જાગવું પડતું નથી. અ એ માત્ર હુ કેવાય કે ધંધાનો ટાઈમ અ સવારના નવ થી રાતના સાત વાગ્યા સુધી એટલો જ હોય છે. ને એન સવારે વેલા ઉઠવું પડતું નથી અન અને અ નોકરી વાળાને તે ફિક્સ ટાઈમ હોય છે. એટલે એને પણ હવારે વેલા ઉઠવું પડતું નથી આ આવી રીતે બધાની દિન ચર્યા અ અલગ અલગ હોય છે.
હા બિલકુલ કારણ કે ઘણા બધા લોકો કામે ઉપર જતા હોય છે, અને દિનચર્યા પણ ધણા બધા લોકોની અલગ અલગ હોય છે, એટલે એ પ્રમાણે પોતાના રો જિંદા જીવનમાં દરેક વ્યક્તિ પોતે કઈક ને કઈક કામ સાથે સંકળાયેલા હોય છે, અને જયારે વાત કરીએ તો રવિવારની જે દિનચર્યા ની આપડે વા કરીયે શનિવારે
આવી અને સુઈ જતા હો છે અને ત્યારબાદ, રવિવારે છે લોકો વહેલા ઉઠી જતા હોય છે સવારે. અથવા તો ઘણા લોકો સવારે મોડા ઉઠતા હોય છે જેના કારણે. જેટલો પણ અઠવાડિયા દરમિયાન કામ કરવામાં આવેલો થાક છે એ.
હ.
જરૂરિયાત પ્રમાણે ઉતરી જવાથી. રવિવારે તેને આરામ કરવામાં આવે છે જેના કાર ણે તે સંપૂર્ણ જે થાક છે ધીરે ધીરે ઉતર જાય છે આથી રવિવારે પછી એ લોકો બપોરે કઈક. હોટલમાં કે રેસ્ટોરન્ટમાં જમવા માટે જતા હોય છે. આથી એવડા લોકો. ને મનોરંજન માટે બહાર ગામ અથવા તો બહાર. ફરવા માટે નીકળી જતા હોય છે આથી દરેક વ્યક્તિ. જતા હોય છે આથી દરેક. વ્યક્તિ એ પોતાની રવિવારે પોતે, કઈ ને કઈ જગ્યા એ ફરવા માટે. તો એને આવશ્યક જવું જોઈએ આથી. દરેક વ્યક્તિ છે એ મનોરંજન માટે કોઈ ફિલ્મ જોવા જતા હોય છે તો. તો એ દરિયા કિનારે જતા હોય છે આથી પોતાની, રવિવારનો જે પૂરેપૂરો જે દિવસ છે જે સમય પ્રમાણે ચાલે છે. એ પૂરેપૂરો દિવસ યોગ્ય પ્રમાણે એને યુઝ કરે છે અને, ત્યાર બાદ ફરી એક નવી શરૂઆત સાથે, પોતાના મનમાં રહેલો જેટલો પણ કચરો હોય એ રવિવારે બ ધોને બધો, ડસ્ટબીનમાં નાખ ખીદે છે અને ફરી એક નવી શરૂઆત સાથે સોમવારે પાછા, પાછા એ તરત જ પોતાના કામ ઉપર લાગી જતા હોય છે એટલે આ, રીતે રવિવારની શોધ કરવામાં આવી છે જેનાથી, એક દિવસ વ્યક્તિ છે એ પોતાનો સંપૂર્ણ કચરો છે. તે પોતાની ડસ્ટબીનમાં નાખી શકે અને ત્યારબાદ પોતે. પાછો ફ્રેશ થઈ અને પાછો પોતાના ધંધા થઈ. વળગી રહે એ માટે રવિવારની શોધ કરાય છે એટલે આ પ્રકારે. દિનચર્યા છે એ ચાલતી હોય છે તો તમે શું કેશો એ દિન ચરયા ઉપર,
હા બરોબર છે હ જનરલી અ હું કેવાય કે, બધા દિવસોનું ટાઈમટેબલ દિનચર્યા અલગ અલગ હોય છે જેમ કે, અ રજા ના દિવસે તે દિનચર્યા અલગ હોય છે અને, કામ ના દિવસે પણ દિનચર્યા આખી અલગ હોય છે. કામ ના દિવસે લોકોને ફક્ત આખો દિવસ કામ કરવાનું હોય છે. કે પછી સાંજે જમીને, અ અ, થોડું ઘણું અડાઅવડું બીજું કઈ કામકાજ કરીને સુઈ જવાનું હોય છે પણ જે, રજા નો દિવસ હોય છે એમાં દિનચર્યા આખી અલગ હોય છે એમાં લો લોકોને કામ કરવાની જરૂર નથી રહતી જેથી અ, તે દિનચર્યા આખી અલગ હોય છે.
બિલકુલ બિલકુલ, હા હા એટલે અમુક દિનચર્યા હોઈ શકે છે એટલે, પછી ક્યારેક એવું થતું હોય છે એટલે ઉપર આવી જવો તો એટલે દિનચર્યા નો અમુક મુદ્દો હોય છે એમ એટલે એ પ્રમાણે પણ થતું હોય ગય એટલે દરેક વ્યક્તિ એ પોતાના નીતિ નિયમો શાસ્ત્રો અનુસાર દિનચર્યા નું પાલન કરવું એ યોગ્ય માનવામાં આવે છે એટલે દરેક વ્યક્તિ આ બાબત નું કાળજીપૂર્વક ધ્યાન લઈને પોતે આગળ જતા આ વસ્ત કરવી છે તો ફરી મળીશું આપડે આવતી કા કાલે જય હિન્દ જય જય ભારત દેશ. જય હિન્દ જય ભારત મળીશું. મળીશું આગળ જય જય હો ગરવી ગુજરાત. જય હો.